હલો.
હલો, હા. હા આવું છે આવું છે. બસ મજામાં તમે કેમ છો?
બસ મજાઆ, મેં કીધું આજે એક મને સરસ ટોપિકમાં જો વાતચીત કરવા કે હાસ્ય આમ શ્રેષ્ઠ ઔધ ઔષધિ છે
હા હા તો તમે ખૂબ જ સાચી વાત કીધી
હા એટલે આમ હસ્તુ ચેહરું
એક
બોલો બું
હા બોલો હા એટલે તમે કીધું એમાં કહેવત માત્ર એક વાક્ય જ નથી પરંતુ જીવનનો એક મહત્ત્વપૂર્ણ સંદેશ છે કે હોસવી માનવ જીવનની સૌથી સુંદર ભેટ છે.
હા એ તો ઘણી તમે સાચી વાત કીધી કે હસ્તુ ચેહરું એ માણસ ની આમ સૌથી સુંદર ઓળખ છે. દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જે પૈસાથી ખરીદી શકાય છે પરંતુ સાચી ખુશી અને નિખાલસ હાસ્ય ખરીદી શકાતું નથી કહેવાય છે કે હાસ્ય શ્રેષ્ઠ ઔષધિ છે. કારણ કે જે હાસ્ય હોય છે ત્યાં આશા હોય છે. અને હિંમત હોય છે અને જીવન જીવવાની નવી ઉઊર્જા હોય છે.
નહીં તો તમે ખૂબ જ સાચી અને ખૂબ જ સુંદર વાત કીધી
હા અને આજના યુગમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ ચિંતા સ્પર્ધા અને જવાબદારીઓથી ઘેરાયેલી હોય છે. વિદ્યાર્થીને અભ્યાસ ની ચિંતા નોકરી કરનારને કામની ચિંતા. વેપારીને ધંધાની ચિંતા અને વૃદ્ધોને સ્વાસ્થ્યની ચિંતા. આવા સમયમાં જો કોઈ વસ્તુ આપણને થોડા સમય માટે પણ હળવાશ નો અનુભવ કરાવે તો તે છે હાસ્ય
સાચી વાત છે અને હાસ્ય જે છે એ માણસના શારીરિક મા માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને આજના ઝડપી અને તણાવભર્યા જીવન મહ હર્ષ્યોનું મહત્ત્વ વધુ વધી ગયું છે.
હા અને હસે એટલે માત્ર જોરથી હસવું નહી પરંતુ જીવનને હકારાત્મક દ્રષ્ટિથી જોવાની કળા હસતો માણસ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આશા શોધી લે છે. જીવનમાં સમસ્યાઓ દરેકને આવે છે પરંતુ જે વ્યક્તિ હસતા હસતા તેનો સામનો કરે છે તે વધુ મજબૂત બને છે.
સાચી વાત છે અને હસ હાસ્ય એટલે તોક આનંદ આનંદની સ્વાભાવિક અભિવ્યક્તિ જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણા મનમાં પ્રસન્નતા આવે છે અને ચહેરાપર સ્નીપ ફેલાય છે કશેિયા માત્ર મનોરંજન માટે જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયક છે.
હા અને વૈજ્ઞાનિક સંશોધનો પણ દર્શાવે છે. છે કે હસવાથી શરીરમાં આનંદની લાગણી વધારતા કેટલાક રસાયણો સક્રિય થાય છે હસવાથી તણાવ ઓછો થઈ શકે છે. મન હળવું બને છે અને શરીર મનને આરામનો અનુભવ થાય છે. એટલે જ આજે ઘણા શહેરોમાં લાફિંગ ક્લબ્સ જોવા મળે છે જ્યાં લોકો સવારે ભેગા થઈને હસવાની કસરત કરતા હોય છે.
હા સાચી વાત છે તો તમારી મસોથી શરીર મા આનંદ સાથે જોડાયેલા હોર્મોન્સ જેમ કે એન્ડો એન્ડો ફી ફિનશનું સ્તર વધે છે. અને તણાવ સંબંધિત હોર્મોન્સનો પ્રમાણ ઘટી શકે છે તેનાથી શરીરને તાજગીનો અનુભવ થાય છે.
હા એ તો ઘણી સાચી વાત કી તમે અને હાસ્ય નો સૌથી મોટો ફાયદો એ છે કે તે સંબંધોની મજબૂત બનાવે છે જે પરિવારમાં હા સ્ય અને આનંદ નું વાતાવરણ હોય છે ત્યાં મતભેદો હલ સરળતાથી દૂવિત થઈ જાય છે મિત્રો વચ્ચે હાસ્ય મિત્રતાને ધાર બનાવે છે અને કાર્યસ્થળે હળવું વાતાવરણ ટીમની કાર્યક્ષમતા પણ વધારી શક
હા તો તમે ખુબ જ સાચી વાત કીધી કે કોઈ હસ્તુ આપ માણસ આપણને સ અ આપડી સાથે હોય જે અમ આપડે અમુક લોકોને જોઈએ છે જે ખૂબું જ ઓછું હસતા હોય છે કોઈ નવા માણસને મળે કે કોઈકને પણ મળે એ ખૂબ જ અ ઓછું વાસ્તા હોય છે પરંતુ અમુક લોકો હોય છે જે તમને અ હસીને ખૂબ જ આનંદથી તમારી સાથે વાત કરે છે તમને બોલાવે છે તો તમને પણ ખૂબ જ સારું લાગે છે આ તમને પણ એક આનંદનો અનુભવ થાય છે એમની સાથે રહીને.
હા એ તો મેં પણ ફીલ કરેલું છે. પરંતુ હાસ્ય નો અર્થ કોઈની મજાક ઉડાવવો નથી. આજના સમયમાં સોશિયલ મીડિયા પર ઘણી વખત કોઈને કોઈની લાગણી દુભાય તેવા જોક્સ- - કે મીમ્સ શેર કરવામાં આવતા હોય છે સાચું હાસ્ય એ જ છે જે સૌને આનંદ આપે છે પરંતુ કોઈનું અપમાન ન કરે. કોઈના રંગ શરીર ભાષા આર્થિક સ્થિતિ કે શારીરિક ખામી પર હશું એ હાસ્ય નહીં પરંતુ અસંવેદનશીલતા છે.
હ તો તમે ખૂબ જ સાચી વાત કીધી.
હા.
અને ખુશ્મન અને હાસ્ય હૃદય સ્વાસ્થ્ય માટે પણ ઉપ પયોગી માનવામાં આવે છે અસવાથી શરીરમાં રક્ત પ્રવાહમાં સુધારો થવામાં મદદ મળી શકે છે આપણને.
હા એ તો સાચી વાત છે. અને વિદ્યાર્થી જીવનમાં હાસ્યનું આમ વિશેષ મહત્વ છે. પરીક્ષા ના તણાવ પ્રોજેક્ટ અને સ્પર્ધા વચ્ચે થોડો આનંદ મિત્રો સાથે હળવી વાતચીત અને હકારાત્મક વાર્તાવરણ માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. પરંતુ મજાક અને શિસ્ત વચ્ચેનો ભેદ સમજવો પણ એટલો જ જરૂરી છે.
હા તો તમેં ખૂબ જ સાચી વાત કીધી છે કારણ કે અમુક તમે કી તમે કીધું એમ શિસ્ત જાળવવું ખૂબ જરૂરી છે હાસ્ય સાથે સાથે. થેન્ક યુ. અમુક લોકો એવું નથી સમજતા ઘણી વાર આપણે જોઈએ છીએ કોલેજોમાં અને શાળાઓમાં પણ તો કો જ જ્યારે શિક્ષક ભણાવતા હોય છે ત્યારે, વચ્ચે વચ્ચે એમને હેરાન કરવા. વાતો કરીને હસતા હોય છે તો એ ખૂબ જ અશુસ્તભર્યું વર્તન કહેવાય છે.
હા એ તો સાચી વાત છે. અને આપણે જોઈએ તો આપણા જીવનમાં હાસ્ય પણ ઓછું થતું જાય છે તેનું એક કારણ છે વ્યસ્ત જીવનશૈલી. બીજું કારણ છે મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વધુ સમય પસાર કરવો. આપણે લોકો સાથે વાત કરતા ઓછા અને સ્ક્રીન સાથે વધુ જોડાયેલા થઈ ગયા છે. પરિણામે નિખાલસ હાસ્ય અને જીવન સંબંધો ઓછા થતા જાય છે.
હા એકદમ તો સાચી વાત છે તમારી. અને આજના સમયમાં લોકો અભ્યાસ નોકરી અને વ્યવસાયના કારણે ખૂબ વ્યસ્ત અને તણાવગ્રસ્ત રહે છે સમયે. હશું અને બીજાને હસાવવું ખૂબ જ જરૂરી છે.
હા. અને આપણે રોજ થોડો સમય પરિવાર સાથે બેસીએ, મિત્રો સાથે વાત કરીએ, બાળકો સાથે રમીએ, અને જીવનની નાની નાની ખુશીઓ માણીએ. તો જીવન વધુ સુંદર બની શકે છે અને ઘણી વખત, એક એક સ્મીથ પણ કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશા જ જગાવી શકે છે.
હા સાચી વાત છે. અને જ્યારે પણ તમે કોઈ નવા માણસને મળો કે કોઈકને પણ મળો ત્યારે તમે. તમારા ચહેરા પર એક ખૂબ જ સરસ હાસ્ય લઈને મળો. સ્મિત લઈને મળે તો સામે વાળાને પણ ખુબ જ સારું લાગે છે.
હા એ તો સાચી વાત છે. અને મહાત્મા ગાંધી ગાંધીજી વિશે કહેવામાં આવે છે કે જો તેમની પાસે હાસ્યની ભાવના ન હોત. તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો, વધુ કઠિન બન્યો હોત, અને હ હાસ્ય માણસને મુશ્કેલ સમયમાં પણ મનોોબળ આપતું હોય છે.
સાચી વાત છે તો તમારી, અને ઘણા તબીબીઓ પણ માને છે કે હસ હસવું સ્વસ્થ્ય જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
હા એ તો સાચી વાત છે. અને આપણે વિદ્યાર્થી તરીકે પણ આપણે હંમેશા હકારાત્મક વિચાર રાખવો જોઈએ. મિત્રો સાથે સ્વસ અને સ સમાનજનક મજાક કરવી જોઈએ, પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. તણાવમાં કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે આમ વાત કરવી જોઈએ. અને જીવનમાં આનંદ અને અસંતુલન અ સંતુલન જાળવવું જોઈએ. બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો આપડે પ્રયાસ કરવો જોઈએ. એમ કે હાસ્ય કોઈ દવા હા, કેમકે હાસ્ય કોઈ દવા નથી પરંતુ દવા જેટલું જ કિંમતી છે. તે મનને મજબૂત બનાવે છે સંબંધોને સુંદર બનાવે છે અને જીવનને જીવવા જેવું બનાવતું હોય છે.
હા એ તોલે તમે ખૂબ જ સાચી વાત કીધી ક્યાં હશે. જીવનને સુંદર બનાવે છે મનને શાંતિ આપે છે અને તણાવ પણ ઘટાડે છે સંબંધોને મજબૂત બનાવે છે. બી ઊર્જા કરે છે અને પૈસા ખર્ચ્યા વિના મળતી આ એક દવા છે. જે પોતાને પણ આનંદ આપે છે અને બીજાને પણ ખુશ કરે છે.
હા એ તો સાચું વાત છે સાચી વાત છે તમારી અને હા. તે જીવનનું હું સંગીત છે. જેમ શરીર ને ખોરાક ની જરૂર છે તેમ મનને હાસ ય અને આનંદ ની જરૂર છે.
સાચી વાત છે તો તમારી
હા અને હસતા રહો કારણ કે એક સ્મિત કદાચ કોઈના આખા દિવસને સુંદર બનાવી શકે છે. હાસ્ય એવી દવા છે જેની કોઈ કિંમત નથી પરંતુ તેનું મૂલ્ય અમૂલ્ય છે
અને તમે કોઈ પણણ વ્યક્તિ સાથે હસીને વાત કરો એટલે ત્યારે કોઈ પણણ હવે નવું વ્યક્તિ હોય એની સાથે તમે હસીને સારી રીતે વાત કરો પહેલી વાર તો એ તરત જ તમારી સાથે કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગે છે.
હા વાંધો નહી સારું સારું ચલો
હા હા સારું છે હા.